હલો હા બોલો બોલો બોલો. બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
બોલો કેમનું યાદ કરીએ આજે તમને. હલો.
હલો.
હા મને થયું જ મેં કીધું આટલા વખતે કોલ નહીં આવે એટલે મેં કીધું આવશે જ ફોન હલો.
મારો અવાજ આવે છે?
હા હા કમ્પ્લીટ આવે છે તમારો આવાજ બોલો બોલો.
હા તો બહુ ટાઈમથી વાત નથી થઈ મે કીધું લાવ તમને ફોન કરું.
હા મને થયું જ મને મેં કીધું ભ મેં કીધું ફોન નહી આવતા એટલે મેં કીધું આઈ થિંક સો મેં કીધું કે કશેક બીઝી હશે એટલે મેં કીધું કરશે પછી મે કીધું મને કૉલ
હા એટલે જ કેમ છે તબિયત પાણી મજામાં?
બસ મજામાં તમારા કેમ છે તબિયત પાણી.
બસ એકદમ મજામાં ઘરે બધા શું કરે?
બસ અ અત્યાર તો સંડે એટલે બધા સુતા જ હોય ઘરે.
તમારા મમ્મી પપ્પા ની તબિયત કેવી છે
બસ કમ્પ્લીટ તમારે મમ્મી પપ્પા ની કેવી છે તબિયત
એકદમ સારી છે અત્યારે તો
હા અત્યારે તો બધાની સારી જ હોય તબિયત તો
હા
એટલે પછી બોલો બોલો
એકદુ લવા આ તો ફોન કરું આ તો છે ને અમે ફરવા જવાનો પ્લાન બનાવતા હતા. ઉદયપુર સાઈડ એટલે મેં કીધું તમને પૂછી જોઉં આવું સે તમને તમારું જો બજેટ એવું સા
બટ ઉદયપ પણ બટ ઉદ ઉદ બસ ઉદયપુર જવા માટે પૈસા કેટલા લાગે અત્યારે તો પૈસાનું જોવો છે બધે કેવું થઇ ગયું છે લોકો જો હોય પૈસા તો ભી ના પાડે હલો
તમારો અવાજ નથી આવતો
હવે આવ્યો કમ્પ્લીટ હલો એટલે તમે કીધુંને કે ઉદ ઉદ ઉદયપુર જવાનું અ હલો હલો મતલબ તમે કીધું કે ઉદયપુર. જવાનું કીધું તો મેં કીધું પણ મે મેં એવું કીધું મેં કીધું અત્યારે તો પૈસા લોકો. હોય છે તો બી બધા ના પાજને અત્યારે પૈસા બચાવવા છે એટલે કે અમારે કઈએ ફરવા નહી જો.
તાર અવાજ નથી આવતો.
હલો.
હા તમારો અવાજ નથી આવતો.
હવે આવ્યો કમ્પ્લેન.
હા હા.
એટલે હું એજ કઉ છું કે અત અત્યાર તો લોકો માટે હલો.
તમારો અવાજ ચહેરાય છે બઉુ.
હવે આવ્યો કમ્પ્લેટ.
હા હા બોલો બોલો.
એટલે હું એમ જ કહ છુ કે અત્ય્યારે તો લોકો માટે લોકો પાસે પૈસા હોય છે તો અમુક લોકો. તો ના પાડે છે કે અત્યારે તમારે પૈસા બચાવવાના છે એટ. અમે કઈએ ફરવા નહી જઈએ ને કઈ નહીિ એમ. હલો.
પૈ સદાને.
હા ત્યાં બધાને પૈસા જ પૈસા જોઈએ છે. પૈસા વગર તો કોઈ કશું કામ જ ના થાય.
હા સાચી વાત છે કે બધાને આમ પૈસા અત્યારે જીવનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા. એ ક બી ના ચાલી શકે.
અ્યારે પૈસા એવા ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે કે બધા માટે ઇવન આપણે કહીએ. દવા લેવા જવી હોય ને. ઉધરસ ને તાવની ને તો બી પૈસા જોઈ અત્યારે તો એવું થઇ ગયું છે.
હા આપડે આમાં મમ્મી લોકો વખતે તો એટલું બધું સતું હતું ને બધુંને અત્યારે તો એટલું મોંઘું થઈું. બ જો આપડણેાલી શદી ખાં ની દવા લેવાઈએ તો બીોઢસો રૂપ.
હા. અજે મરી મમ્મી એમ એમ જ કહે કે અમે પેલા પાણી પુરી નહીં ખાતા હતાને તો અમે રૂપિયાનીં બે રૂપ. ની ખા હતા અત્યારે તો દ અત્યારે તો દસ વીસ ની. એટલાની થઈ થઈ ગઈ છે કે.
સાચી વાત છે પૈસા વગર કેવું કે કશું ચાલતું જ નથી.
હા. પેલું માણસ ની કેવી એક વસ્તુ હોય માણસ જોઈએ. અત્યારે એવું થઈ ગયું છે કે પૈસા તો જોઈએ જ પૈસા વગર તો કોઈ કામ જ ના થાય એમ તમારાથી.
સાચ કે લોકો. કાંડા થઈ ગયા છે ને કે સામે વાળાનું કશું જોતા જ નથી.
હા લોકો એવું કે કે તારી પાસે પૈસા છે તો જ લોકો કામ કરવા આવે જો તમારી પાસે. બા પૈસા હોય ને તો જે માણસ તમારી પાસે કામ કરવા આવે બાકી તો ના જ આવે
હા સાચી વાત છે તમને શું લાગે છે કે પૈસાથી આપણને ખુશી મળી શકે
મતલબ અમુક ટાયમૅ કેવુ કે તમારે કોઈ તમારું ડ્રીમ્સ કેવું પૂરું કરવું હોય તે. પૈસા થી તમને ખુશી મળી શકે જે જે જે માણસ આપણને આપણને જે ખુશી આપ. તું એને પૈસાથી ના મળેમ જે હેપ્પીનેસ આપણને માણસ થી મળતું હોય. એની સાથે વાત કરીને પૈસા તો કેવું આવવાના છે ને જવાના છે એ એનું તેવું જવાનું.
પણ અત્યારે લોકો કેવું અત્યારે લોકો કેવું વિચારે છે કે.
હલો. હલો.
હલો.
હલો.
હા મારો અવાજ આવે છે.
હા એ આવે છે બોલો.
એટલે અત્યારે લોકો કેવું વિચારે છે કે પૈસાને જ વધારે પ્રાયોરટી પ્રાયોરિટી આપે છે સામેવાળા માણસને. પ્રાયોરિટી નથી આપતા બધાને એમ છે કે પૈસા જ આ બધું છે જીવનમાં ખુશી પૈસા આવશે ને એટલે ખુશી તરત મળી જશે
હા તમારે જો
નથી વિટતા કે હા બોલો
હા અત્યારે તો કેવું થઈ ગયું છે કે તમારા પાસે કરોડો રૂપિયા પણ કેમ ના હોય તો લોકોને એવું થાય કે બધા ને એમ હોય કે મારી મારી જોડે તો આટ આટલા બધા પૈસા છે એટલે કેમ બધા બધા માની જોડે તો સામેથી આવશે મારી જોડે આ આટલો બધો પૈસો છે બધુ અમુક માણસ ઉપર ડિપેન્ડ કરે અમુક માણસોને કે હોય કે લોકો પૈસા જોઈને જાય જ નહીં કે આનો સ્વભાવ એના સ્વભાવ ને એના ઉપર ડિપેન્ડ કરે કે આનો બિહેવિયર કેવો છે
હા સાચી વાત છે અને અત્યારે કેવું કે લોકો પૈસા પર જ ડિપેન્ડ થઈ ગયા છે ધારો કે આપડા બેનો સંબંધ સારો છે પણ જો તમે મારા પૈસા કમાવાની વચ્ચે આવ છો ને તો હું તમારી પાસે સંબંધ સંબંધ જ કાપી દઉં તમને બોલાવો જ ના એટલે લોકો પૈસા પાછળ એટલા ગાંડા થઈ ગયા છે કે પોતાના સંબંધો
હા પો પોતાના સંબંધ
બધી સાચી વાત હા અને હું એક બાજુ માનવા જાઉ તો પૈસા આપ મને ખુબ ખુશી આજના બે દિવસ ના મહેમાન છે પૈસા આજે આયાને કાલે પતી જશે તો તમે એને લાઈફ ટાઈમ તમારી સાથે નહી રાખી શકો અને માણસ એ તમારી પાસે લાઈફ ટાઈમ રહેશે તો હું તો એવું જ કહું કે તમે માણસને સાચવીને રહો એ તમને લાઈફ ટાઈમ ખુશી આપશે પૈસા તમને લાઈફ ટાઈમ ખુશી નહીં આપે એ તો આજે આવવાના છે આજે આવવાના છે ને કાલેજ આવવાના છે તો
સાચી વાત છે
પછી
સાાચી વાત છે તમા તમારી પાસે. કરોડો રૂપિયા લાખ રૂપિયા પણ કેમ ના આવે પણ તમારો જો બિહેવિયર જ. સારું ના હોય તો પછી કોઈ માણસ ના આવે તમારી સાથે તો
હા એ જ કે પૈસા ખુશી આપી શકે એ વાત ખાલી થોડા સમય માટે તે સારી છે જ્યાં સુધી પૈસા
એજ તો સાચી વાત છે તમારી મતલબ પૈસા ખુશી આપે
પછી કાલે તમે પાછા જે. આજ ની ખુશી જુઓ છો.
સાચ સાચી વાત. એ તો એવું જ હોય તમારે તો તમે બધાને તં કેવું ક. કેવું થયું કે હ હું પૈસા કમાઈશ ને બધા માણસો મારે મારે. સામે ચાલીને આવ. આવશે પણ બધા માણસો એવા ના હોય તમારો સ્વભાવને બધુ. દૂધ ના સારું હોય તો પછી તમે પછી તોય કોઈ ના આવે તમારી સાથે તો.
સાચી વાત છે પણ અને કેવું છે કે અત્યારે. પૈસા જરૂરી છે હું ના નહી પાડતી કે આપને અચાનક એક્સિડેન્ટલી કોઈ. બનાવ એવો બની ગયો કે આપણને અર્જન્ટ પૈસાની જરૂર હોય તો એ ટાઈમે પૈસા બહુ જરૂરી છે. કોઈ મેડિકલ ઇશ્યુ આવી ગ. ગયો યા તો ફિર અધર કોઈ એકદમ જરૂરી વસ્તુ આવી ગઈ તો એ માટે પૈસા જરૂરી છે. પણ એના માટે આપણે આપણે ખુશી ને કુરબાન ના કરી દેવી જોઈએ કે આપણે ખાલી પૈસા પાછળ જ ધ્યાન આપી. તેવું ના હોવું જોઈએ.
સાચી વાત છે અત્યારે પૈસા કમાવું જોઈએ ઇવન. અા તો ટ્વેન્ટી ટ્વેન્ટી વન યર્સ ના હોય હોય છે ને બધા કે. એ લોકો બી પૈસા કમાય છે અત્યારે તો પૈસા ની એટલી જરૂર પડી ગઈ છે. મત કે.
ના ના ના ના.
હા નાના છોકરાઓને અત્ય્યારે તો કેટલું પૈસા ન ખવાર પડે છે કે પ પૈસા. બચાવવા જોઈએ ને આવી રીતના કમાવવા જોઈએ બધી જ ખબર પડે અત્યાર તો નાના છોકરાઓને.
હા સાચી વાત છે અત્યારે બધાને આમ પૈસા ની વેલ્યુ બહુ થઈ ગઈ છે પણ. અને જે લોકો પાસે પૈસા છે અમીર લોકો છે જે લોકો અપર મિડલ ક્લાસ લોકો છે એ લોકો પાસે જે. ટ રૂપયો એટલો રૂ. છે પણ એ લોકો એટ એ લોકો એમ મન ફાવે એમ પૈસા વાપરી દે છે. બહુ જ આમ જેમ જેમ તેમ પૈસા વાપરે એ લોકો કશું વિચારે નહી આગળ પાછાનું. કે ફ્યુચરમાં આપણે શું કરીશું જયારે આપણે લોઅર મિડલ ક્લાસ લોકો હોય એ લોકો એવું વિચારે કે ના આ પૈસાનું. સેવિંગ કરીએ ફ્યુચરમાં આપણને કોઈ જરૂર પડે તો આપણે. એમાં ખર્ચ કરીશું આપણે એમ.
સબ બ. બચીએ આપે જો ગમે સો હોય પચાસ હોય બસો હોય તો આપડે મૂકી રાખીએ. કે ના કે પાછા જતાં આપણને કોઈક બીમારી કે. તાવ કેવું કશું આવ્યું તો આપણનેવાની જ છે એમાં તો આપણે એમાં. યુઝ કરીશું એને. બ તે જે અમે લોકોય એ ના વિચાર તો ઉદારીશું તે તમારા માટે. કે તો આવવાના છેમ પાછા અમારે તોવુંજ કે લોકો ક.
હા સાચી વાત છે અને હું આમ આપણા મિડલ ક્લાસ લોકો માટે તો. અ મે આપડે ઈએમ આઈ આપેલું શું કેવાય. મેડિક્લેમ છે પછી વીમો છે ગાડીનો વીમો છે ઘરનો વીમો છે એવો વીમો લઈ રાખવો જોઈએ. કે જેથી આપને કોઈ બી મેડિકલ. ઈમરજન્સી આવે તો આપને એ ટાઈમ કામમાં આવે અથવા તો આપણી ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો તો આપને. પૈસા પાછા આવી શકે તો આપણે એ મેડિકલેમ્પ લેવો જોઈએ વીમા લેવા જોઈએ આપણે.
સાચી વાત છે અત્યારે તો લાઈફ ઇન્સ્યોરન્સ બી આવી ગયોયો છે એટલે. એટલે અત્યાર તો. સરકાર કેટલું બધું મિડલ ક્લાસ લો લો લો લોકો માટે કરે છે કે એ લોકો બી પ પૈસા બચાવે ને કમાય એ એ. એ લોકોને બી પૈસા ન મતલબ ખબર પડે કે અત્યારે પૈસા કેમના બ. જવાય છે અને ફ્યુચરમાં કેમના કામ લાગે છે તમારે.
સાચી વાત છે. એટલે અત્યાર અત્યારનું જીવન આખું પૈસા વાળું જ થઈ ગયું છે પૈસા વગર કોઈ જીવન ઇમેજિન કર તું જ નથી કે પૈસા ના હોય ને તો જીવન જીવાય જ નહીં. મા મમ્મી એમ કે કે જો તું ત લગન કરીને જઉં તો સારા એવા પૈસા વાળા છોકરા છો લગ્ન કરજે એટલે અતયારની અત્યારના મા બાપ બી છોકરીઓને એવું જ વિચારે છે કે ના મારી છોકરીઓ મેં જ મેં જે ગરીબી જોઈ છે એવી મારી છોકરીઓ ના જોવે એટલે એ લોકોને આમ સારા એવા પૈસા વાળા ઘર માં મોકલે છે.
સાચી વાત છે અત્યારે બધાના માં મા મા બાપ એવું જ વિચાર અને અને પેલા છોકરાના મા મા માં બાપ તેવું જ વિચારે કે કે મારી છોકરી અત્યારે અહિયાંયા જેવું જોયું છે મેં જેવું જોયું છે એવું એમ ત્યાં ના જોવું એમ મેરેજ પછી એટલે અત્યા બધા એવું જ વિચારે કે એને પ પૈ પૈસા વાળો છોકરો મલે ને સારો મલે એમ
હા અને અત્યારે તો કેવું મા બાપ હોય અત્યારે જેના નાના નાના છોકરા હોય એ લોકો અત્યારથી સેવિંગ કરવાનું ચાલુ કરી દે કે જે જેથી કરીને એ લોકોના છોકરાને બધી વીશ ફૂલફિલ થાય એ લોકોની કે જે એ લોકોને જે જોઈએ એ વસ્તુ એ લોકોને મળી શકે.
સાચી વાત છે અ અત્યાં તો સ્કૂલની ફી ટ્યુ ટ્યુ ટ્યૂ ટ્યુશનની ફી ને રિક્ષા ફી ને કોને એટલું બધું વધી ગયું છે ને પછી પછી પાછા જતાં મોટા થાય એટલે એમને બધી બધી વિશ પૂરી કરવાની. કોલેજ ફી કેટલું બધું વધી જાય આગળ જતા તો ફ્યુચરમાં
સાચી વાત છે અને અત્યારે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે ને કે પૈસા કમાવવા બહુ જ જરૂરી છે અત્યારે ખર્ચો જ એટલો બધો વધી ગયો છે દિવસનો. કે આપણે આપણે ફૂલફિલ કરી જ ના શકીએ અત્યારે લોકોના ઘર પંદર હજાર માં ચાલતા જ નથી એ લોકોને વીસ થી પચીસ હજાર ની જરૂર પડે છે.
સાચી વાત છે અને એમાં તમે જોઈન્ટ ફેમિલીમાં પંદર વીસ જણ હોય તો તો ભાઈ તો તો જોઈએ જમ લોકોને કમાવું જ પડે એ લોકોને તો
હા એ લોકોને પૈસા વગર ચાલે જ નહીં આજે આજે અમે ખુદ ચાર જણ રહેતા હોઈએ તો અમને પંદરથી વીસ હજારની જરૂર પડે જ દર મહિને કે એટલા પૈસા તો જોઈએ જ આપણા ઘર ખર્ચને આપણા રોજના ડેલી એક્સપેન્સીિસ ક્લિયર કરવા માટે.
સાચી વાત છે અમે અહીં મારા કે પાંચ જણ જે છે તો અમારે વીસ પચીસ હજાર ની જરૂર પડે પડે પડે છે ને કે ના કે કઈક ઇમરજન્સી આવી ગઈ તો શું કરીશું
સાચી વાત છે એટલે પૈસા સેવિંગ હોવું બહુ જ જરૂરી છે કે કોઈ બી એકદમ ઇમરજન્સી આઈ ગય દવાખાનું આ આવી ગયું યા વોટ એવર કોઈ બી વસ્તુ તમને જેમાં જરૂરી પૈસા જોઈએ તો તમે શું કરવાના એટલે સેવિંગ હોવું બહુ જરૂરી છે અને પૈસા હોવા જીવનમાં બહુ જ જરૂરી છે પૈસા વગર કશું જ આપણે જોઈ શકતા નથી.
સાચી વાત છે પૈસા આમ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે કે જોઈએ જ આપ એમ
સાચી વાત છે.
તો બોલો બોલો
કઈ નહી બસ આજ મેં કીધું લાવ વાત કરું આ બધું આમ આપડે જોયું